નમસ્કાર મિત્ર, હા મિત્ર નમસ્કાર.
નમસ્કાર મિત્ર
હા મિત્ર, તો મિત્ર સારું છે ને તમારી તબિયતને એવુ
હા બધું બરાબર છે મિત્ર.
હા તો મિત્રો મને જાણવા મળ્યું હતું કે મિત્ર તમે આજકાલ બહુ બીઝી છો અને મિત્રો તમે કોલેજમાં પણ આવો છો પરંતુ તમને જે ત્યાંના પ્રિન્સિપાલ હોય છે એ તમને વારંવાર વારંવાર તમારે તમને જે મોટી મો જે ઓફિસ હોય એવી જગ્યા લઈ જાય છે તો મિત્ર મને એક ખુબ જ ગર્વની વાત છે. કારણ કે મિત્રો તમારી આટલી ઓળખ છે મિત્ર તો મને મને પણ મિત્રો થોડું તમારા સાથે ઓળખન પાળવજો.
હા મિત્ર તમે કહ્યું તે પ્રમાણે તો એ તો તદ્દન વાલા સાચી વાત છે.
હ.
કે મોઠી ઓફિસોમાં જે આચાર્ય દ્વારા અમને મોકલવામાં આવે છે એ તો મારાને તારા માટે બહુ ગર્વની મિત્ર વાત હોય શક કેમ કે હું તારો મિત્ર છું અને એના માટે જો ગર્વની વાત ના હોય તો
એ બહુ મહત્વની વાત છે અને મિત્ર એ ખાસ કરીને તો એમ કેહેવામાં કેહેવાય તો જે ખરેખર અહ મોટા ઓફિસનું જે કાર્ય છે એ બહુ ઘણું મહત્વનું છે, મિત્ર આજે જઈને જોયું તો ક અહ એમ કરીને અમને ખાસ મોકલવામાં આવ્યા તો કે તમારે ખરેખર કલેક્ટર ઓફિસમાં જવાનું હોય છે. અને કલેક્ટર ઓફિસમાં જવાને એટલે મને આનંદનો પાર જ ન રહ્યો. અને ખાસ કરીને એ મિત્ર કે જયારે અમને કલેક્ટર ઓફિસમાં મોકવા-મોકલવામાં આવ્યા ને તો ક્યાંનું કામકાજ જોઈને હું તો આનંદ અને ખુશીનો પાર જ ન રહ્યું મને. કે હું કેવી રીતે અને મને કેવી રીતે પસંદ કરવામાં આવ્યું. અને એમ મેં વિચારતો હતો એટલા વારમાં તો ત્યાંના સર આવિને અને ત્યાંના બધા સ્ટાફ આવીને કેવા લાગ્યા કે તમે ક્યાંથી આવ્યા ત્યારે અમે એમને જાણ કરી કે અમે આ આ જગ્યાએ આ કોલેજમાં આવ્યા ત્યારે એમણે કહ્યું કે અમે બધા આજ કોલેજના સ્ટુડન્ટ છે એમ કરીને
તેઓએ અમને જણાવવામાં આવ્યું અને મિત્રો ત્યાંની ફેસિલિટી અને ત્યાં એમનું વર્ક જોઈને અને કેમ કરીને હું તો વિચાર વિચારી જ નહી શકું એટલું મોટું અ તા બિલ્ડિંગ અને ત્યાંની વ્યવસ્થા જોઈને એટલું બધું હું તો વિચાર જ નહી કર્યો પરંતુ મિત્ર જયારે અમે એન્ટર થયા ત્યારે ત્યાં અમને ત્યાં વેલકમ આપવામાં આવ્યો અને મોટા મોટા ઓફિસમાં કેવી રીતે વર્ક કરવાનું છે એ લોકો સાથે અમે પણ સાથે કા કામ કેવી રીતે કરી એ લોકો એમને સમજાવ્યું અને એ લોકો સાથે અમે પણ કામ કરવા ગયા અને એનો કઈ પ્રાઉડ અને હૃદયના ઉનાળથી કઈ ફીલ કઈ અલગ જ થતું હતું અને એમ જોવા જઈએ તો સારી રીતે અને બધા સ્ટાફ એ લોકો એ અમારી જોડે પ્રેમથી કાર્ય કરું એ મોટા ઓફિસરનો મેન ઉદ્દેશ્ય ગણવામાં આવે તો પણ ખોટું નથી. એમાં મિત્રો તું શું મને કેવા માંગે છે.
હા મિત્ર તમે ફ્રી થશો ને હમણાં
હા મિત્ર
તમે હમણાં ફ્રી થશો ને હા મિત્ર અવાજ આવે છે.
હા મિત્ર આવે છે.
હા મિત્ર તો હું તમને કેવા માંગુ છું તમે અમને હમણાં ફ્રી છો કે
હા મિત્ર હું ફ્રી જ છું હવે
હા તો હું મિત્ર તમને જણાવવા માગુ છું કે મારો એક ટોપિક છે કે ઇન્ટર્નશિપ કરવાના ફાયદા જણાવશો મિત્ર
હા મિત્ર ઇન્ટર્નશીપ એ એવી વસ્તુ છે. કે આપણે કોઈ કંપની અથવા કોઈ અ કોઈ ડેરી અથવા પોતાના આપણે જયારે પોતાના સ્ટાર્ટઅપ એટલે કે પો પોતાનું બિઝનેસ જયારે આપણે ભણીને આપણે જયારે અ સ્ટડી પૂરું કરીએ ત્યારે એના પહેલા આપણને ઇન્ટર્નશીપ આપવામાં આવે છે. એનું મુખ્ય કારણ એ મિત્ર છે કે જયારે અમે એ ઓફિસમાં ગયા એનું મુખ્ય કારણ બે જ છે કે જયારે સ્ટડી કરીને જયારે બહાર નીકળશું ત્યારે બધા વ્યક્તિઓ સાથે મળવાનું થશે. અને બધા વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તન કરવાનું.
એ ખુબ જ મહત્વનું મિત્ર બની જાય છે ને એ એ ઇન્ટર્નશીપ જયારે શાડા કોલેજ દ્વારા જે ઇન્ટર્નશીપ આપવામાં આવે છે. એનું એ મુખ્ય હેતુ એ જ છે કે જયારે અ સ્ટુડન્ટ જયારે બહાર નીક સ્ટડી પૂરું કરીને જ્યારે બહાર નીકડે ત્યારે એ પોતાના પગ પર ઊભા રહીને અ બધા લોકોને આગળ કેવી રીતે પોતાનું મન વ કતવ્ય રજૂ કરી શકે. એ એ લોકોને નાના માં નાની ભૂલથી હોઈ શકે પણ ભૂલથી કે પછી નાની નાની બાબતો એ વ્યક્તિને કે વિદ્યાર્થીને શી ખવામાં છે જેથી કરીને એ વિદ્યાર્થી ખુબ સારી રીતે કાર્ય કરી શકે અને સારામાં સારી રીતે પોતાનું એ જીવન સુધારી શકે એ ઇન્ટર્નશીપ દ્વારા મિત્ર આપડને ખબર પડે છે.
હા મિત્ર તમારી વાત ખુબ જ સારી છે. અને મિત્ર ઇન્ટર્નશીપ વિશે આપણે આગળ વાત કરીએ તો મિત્ર ઇન્ટનશીપ દ્વારા આપણને ઘણું બધું એવું શીખવાનું મલતું હોય છે. જે આપણને જે વિદ્યાર્થી જીવનમાં ઇન્ટર્નશીપ કરીએ તો મિત્રો આપણને એનાં થી એટલું ઘણું બધું શીખવાનું મળતું હોય છે કે એ આપને જિંદગીભર આપણને ખુબ જ મહત્વનું છે અને મિત્ર આપણે જોવા જઈએ તો એમાં એવું છે કે આપણે અનુભવ કરવો એટલે કે ઇન્ટર્નશીપ એ એવું છે કે આપણે એમાં આપણે શીખવાનું મળતું હોય કઈ રીતે કામ કરવાનું કઈ રીતે ઓફિસમાં કાર્ય કરે છે કઈ રીતે કંપની હોય દૂધ એટલે કે સાગર એટલે કે જે પણ ડેરીઓ છે નવી નવી કંપનીઓ છે તો એના વિશે મિત્ર હું વધુ મને જાણવાની ઈચ્છા થતી હોય થતી છે. અને મને ખબર છે કે તમે પણ કેટલીક એવી જે કંપનીઓ છે જેમ કે દવાની કંપની છે એના વિશે થોડું મને માહિતી આપજો.
હા મિત્રો તમે કહ્યું તે પ્રમાણે કે જે અહ હું એક બે વરષ સુધી હું અહ મેડિસિન્સની કંપનીમાં કામ કરતો હ તો અને એ મેડિસન્સની કંપનીમાં હું એ સારી પોસ્ટ પર હ તો એ તો એનું કારણ છે કે હું નમ્ર થઈને અને વ્યવસ્થિત રીતે તઈ કેમ કરતો હતો પણ હા મિત્ર અને એનો અનુભવ મને ખુબ અજ ગજબનો રહ્યો છે. મિત્ર કેમ નાની નાની વસ્તુઓને કેવી રીતે કટ્રોલ કરવાની અને કેવી રીતે બીજાને આગળ વ્યક વ્યક કરવાની જો આપણે ભૂલ કરી હોય તો એ ભૂલ કેવી રીતે આપણને સમજણ પડે એ દ્વારા આપણ-આપણે કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ અને બીજાને આગળ એ ભૂલો આપણે અને મોટા મોટા સરને આગળ આપણે હિંમત કશ કરીને આગળ વધી શકે. એ ઇન્ટર્નશીપ દ્વારા આપણને ખબર પડે છે કેમ કે નાનો નાનો વર્કર એટલે કે કર્મચારી હોય તો એ જ્યાં એને એને પ્રમોશન મળીને પોતાની ઉપર આગળ વ-વધે ત્યાં સુધી એ પોતાના જીવનમાં કેટલી બધી પરિસ્થિતિનો મિત્ર સામનો કરતો હોય છે અને એના કારણે એ જ્યારે એ ઇન્ટનશિપ કરે તો એને ખબર પડે કે આવી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જયારે તે જોબ કરવા જાય ત્યારે એ સારી રીતે અને વ્યવસ્થિત રીતે મિત્ર કાર્ય કરે છે. અને મેં જયારે કંપનીમાં ગયો હતો ત્યારે ત્યાં ઘણા બધા મિત્રો અને ઘણા બધા કર્મચારીઓ મારી સાથે હતા બધા સાથે ઉપસ્થિત રહેવાના.
સાડે તણ છે એ એના માટે એના પછી મારા જીવનમાં ઘણું બધું સક્સેસ કર્યું અને હું આજે આ પરિસ્થિતિમાં છું મિત્ર. તું પણ એવી કોઈ જગ્યાએ તું કામ પર ગયો હશે કે જેના દ્વાર રા તું પોતાના અહ જાતને ગૌરવ કરી શકે મિત્ર તે મને તો જણાવીશ.
હા મિત્રો ચોક્કસ જણાવ પરંતુ તેના પેલા હું એક મહત્વની વાત કરવા જઈ રહ્યો અને મિત્રો મહત્વની વાત એ છે કે મિત્ર અમારા કોલેજમાં પણ જે થર્ડ યર માં આટલી બેજતી હોય ને અમારી કોલેજમાં એવ છે કે, મિત્ર ત્યા ઇન્ટનશિપ કરવા માટે વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા હોય છે, તો મિત્ર એવું છે કે જે ઇન્ટર્નશીપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે તમે જે કીધું એ આપણે જ્યારે ભવિષ્યમાં નોકરી લાગે એના પેલા આપને એના જેવો જ અનુભવ કરવામાં આવે છે, તો મિત્રો થોડું મને હજું જાણવાની ઈચ્છા થાય છે, મિત્ર
હા પરંતુ હાચી જ વાત છે કે, કોલેજના વિદ્યાર્થીઓને પણ ઇન્ટર્નશીપ કરવામાં આવે છે, જેના કારણે જયારે કંપનીમાં અથવા કોઈ નોકરીના સ્થળે જાય ત્યારે એ પોતાને અ બધી જગ્યા એ કોઈ પણ મુશ્કેલી આવે કોઈ સંકટ આવે કે પછી મોટા મોટા પરિસ્થિતિ માંથી એ લોકોને સામનો કરવો પડે ને મિત્રો તો એ લોકો પોતાને એપ્રિસેટ કરી શકે પોતાને આગળ વધવાને માટે પોતાને ગર્વ કરી શકે એના માટે એ લોકો કોલેજ અને સરકાર દ્વારા એ ઇન્ટર્નશીપ આપવામાં આવે છે, એ તો બહુ મિત્ર બહુ ગર્વની વાત છે. જો ઇન્ટર્નશીપ આપવામાં ના આવે ને ડાયરેક્ટ જ નોકરી પર મૂકવામાં આવે તો એ તકલીફ પડતી હોય છે. હજુ પણ મિત્ર તને જો કઈ વધારે હજુ જરૂરિયાત આના વિશે ઇન્ટર્નશીપ વિશે હોય તો મેં હું તને સર્ચ કરીને પાછો ફોન કરીશ.
હા મિત્રો ધન્યવાદ મિત્રો પછી આપણે મિત્રો ચર્ચા કરીશું.